હલો
કેમ છો?
હું એકદમ મજામાં છું, ઘણા દિવસ પછી તમારો ફોન આયો.
હું પણ એકદમ મજામાં છું, તને ખબર છે આજે સવારે વસ તોગ વસ્તી ગણતરી વાળા છે ને, ઈ કર્મચારી અમારે ત્યાં આવ્યાતા. એટલે મને થયું કે, લાવ તને ફોન કરીને આ વિશે જણાવું. કેઅ કારણ કે છે ને અત્યારે આખા ગુજરાત માં આ વસ્તી ગણતરી ચાલી રહી છે એટલે
અચ્છા ઠીક છે વસ્તી ગણતરી પણ એ તો છેલ્લે બે હાજાર અગિયાર માં થઈ હતી, કા દર દર દસ વર્ષે થાય એ હિસાબ તો બે હજાર એકવીમાં થવી જોઈ હતી
તે બિલકુલ સાચું વિચાર્યું, પણ છે ને બે હજાર ઈસિરી એકવીસ માં તો કોરોના આ કોરોનાની મહામારી આયવિતી એટલે એના કારણે છે ને આપણેે વસ્તી ગણતરીમાં મોકૂફ રાખવામાં આવી હતી એટલે એમ નામમાં આપડે આ ચાર વરસ તો હવે નીકળી ગયા એટલે હવે છે ને બે હજાર છવ્વીસ સત્યાવીસ માં થઈ અને કોરોના વખતે તો મોટી એવી મહામારી હતી, કે કેટલા માણસો તો... ઓ.... ના બિચારાના ડેથ પણ થઈ ગયા હતા, અને નાની નાની ઉંમરના માણસો બધા અ કેટલો વસ્તીનો ઘટાડો પણ થયો, બધા આખા વિશ્વમાં. તો એના હિસાબે ઈ મહામારી સર્જાણી, તો પછી એટલે આપડે હવે બેહજાર છવિ સત્યાવીસ માં વસ્તી ગણતરી રે, અને આ વખતે તને ખબર છે અ ડિજિટલ થઈ ગયું છે વસ્તી ગણતરી.
ડિજિટલ ઈ વડી કઈ રીતના? એ તો મને કઈ ખબર નથી કે શું એની પ્રોસેસ હતી, ઓલી વખતેનું મને કાંઇ બઉ ટાઈમ થઈ ગયો એટલે કાઈ ખાસું યાદ પણ નથી, તને યાદ હોય તો તું વાત કર મને
હા આ વખતે છે ને સરકારે એક સેલ્ફ એન્યુમરેશન પોર્ટલ બનાવી છે. એટલે કે જો આપડે ઈચ્છીએ ને તો આપડી વિગતો હેને ઓનલાઈન જાતે જ ભરી શક કે અ જેમ કે આપણે મો બાઇલ માંથી હે ને ઈ અ અ ડાઉનલોડ કરી લેવાની હોય પણ એ રીતે નથી, પણ એઈ કર્મચારી હોય ને ઈ આપડા ઘરે આવે પણ કાગળ ને બદલે હેની મોબાઈલ એપ લઈન આવે. અને એમાંય ઈ લોકો હોય ને નોંધે, અને તને ખબર છે કે એમાં આ આખે રહેને એની અ એમાં જે ચેન્જ થઇ છે, ને એને વિકાસ અને એટલ વસ્તુ વસ્તી ગણતરી વાળા જે જેન્ટસ આવે ને એમાં વિકાસ અને લેડીસ હોય ને એમાં પ્રગતિ. એવી લોકો એ હે ને એમ થીમ રાખેલી હ,
ના યાર આટલી બધી તો ડિટેલ મને ખબર નથી, પણ એઈ ખબર હતી કે હેને આવતી વખતે તો વસ્ત તી ગણતરી થઈ હતી, એ સમયે તો બધા એ ફોર્મ લઈને આવતા હતા, અને બધી અ જાણકારી એકઠી કરતા હતા, કે ઘરમાં કેટલા સભ્યો હોય શું રીતના એ રીતના પ્રોપર બહું બધું ફોર્મ ભરતા ઘણી બધી વિગતો ભરતા, તો આ તો સારું જ કેહેવાય, કે આ વખતે તો બધું મોબાઈલ દ્વારા થઈ ગયું હે તો એ બધું લખવું પણ ના પડે અને બહું સરસ, કહેવાય કે ફોર્મ ભર્યું ભર્યું હોય, એ લોકોને કેવા પ્રશ્ન પૂછે, ઈ તો એ ટાઈમે આપણને ખબર પડતી હતી હવે તો ઈ કેવા પ્રશ્ન પૂછે, છે, કઈ મને ખબર નથી તને તારી પાસે કઈ માહિતી છે.
એમાં એવું હોય કે છે ને એ લોકો આપડે છે ને ખાલી મૂળભૂત માહિતી હોય, ને એવા જ એવું જ પૂછે છે. જેમ કે ઈ લોકો એમ પૂછે કે તમે ઘરમાં કેટલા સભ્યો છો, પછી અ એનું ઘરનું સરનામું પછી તમે કે કેટલું ભણેલા છો, કે શું એટલે કેટલું શિક્ષણ તમે કેટલા શિક્ણ કેટલું ઓલી થયેલું છે, એમ પછી આપડી ઘરમાં હું કઈ કઈ સુવિધા હોય, ઈ જેમ કે હેને પીવાનું પાણી પછી વાહન પછી ઇન્ટરનેટ છે, કે શું કઈ એવું પૂછે વાહન તમારે કેટલા અને શુંકાય ને પછી આનાથી ને સરકાર ને એવી ખબર પડે કે આપડા દેશનો વિકાસ માટેને કેવી યોજના બનાવી જોઈએ, પછી એનો આગળ અ વિકાસ આપો વિકસિત આપડો દેશ થાય આપડ એ કઈ રીતે એવા પ્રોસેસ કરવી જોઈએ, ને આગળ શું કરવું જોઈએ, ને એ બધી એને ખબર પડે એટલે પ્રમાણે એ લોકો કો યોજના બહાર પડે એવું હોય, જ
અચ્છા ઠીક છે, આટલી બધી તો મને બઉ ખબર હતી નહી. પણ આ સારું કેહેવાય કે આ બધું આ રીતના કરી શકી કેમકે આમાં તો ઓનલાઈન ફ્રોડ પણ બહુ થાય, નુક્સાન નું પણ ધ્યાન રાખવું પડે, અને બીજી વસ્તુ તમે કીધું કે હે ને ઘરનું સરનામું શિક્ષણ કેટલું હે, કઈ સુવિધા હૈ પાણી ઇન્ટરનેટ શું હે એ કઈ એ પૂછે અને ઘરમાં કેટલા સભ્યો રે છે ઈ પણ પૂછવામાં આવે, તો આના દ્વારા બધી ખબર પડી જાય કે કેટલા નોકરી કેટલા હમ નોકરી કરે હે કેટલા બેરોજગાર હે બધી પણ માહિતી સરકાર ને મળી જ રે ને આપ પ્રમાણે
હમ્મ આ બહુ સરસ છે, એમાં એવું છે કે તે એક મહત્વનો પ્રશ્ન પૂછછો તને ખાસ કઈ રાખું કે જયારે છે, ને વસ્તી ગણતરી ના સાચા અધિકાર આપડા ઘરે આવે ને ત્યારે એમની પાસે હ ને સરકારી અ ઓળખપત્ર એટલે કે એના પાસેને આઈડીડ કાર્ડ હોય છે, અને સૌથી મોટીની વાત એક એ છે કે તેઓ હોય ને ક્યારે ફોન પર ર્કે રૂબરુ આપળો બેંક અકાઉંન્ટ નંબર કે પાસવોર્ટ કે ઓટીપી કે એટીએમ કાર્ડ ની વિગતો કે કોઈ પણ જાત હેને ઇ લોકો માંગે ન‌ઇ એટલે આપણને તો જોકે આઈડિયા આવી જ જાય. પણ અમુક આપડા ઘરે હે ને સાવચેતી થી આપડણે કઈ રાખવું પડે કે એમને એક તમે આવે એટલે. ખાસ તમે જોજો કે એની પાસે હે ને સરકારી આઈડી કાર્ડ હોવું જોઈએ
હા આ વાત તો એકદમ બરાબર જ છે. કેમ કે જો આપણને ખબર જ ના હોય કે આ વસ્તી ગણરાતરી વાળ જ છે કે કોઈ ફોડ છે તો ખબર તો પડે ને સાચી વાત છે કે ગમે તેવા સરકાર સારી ન નિયમ હોય પણ બેંકની વિગત કે ઓટીપી કે ઈ તો કોઈને આપડે કોઈ સાથે શેર કરવી જ ના જોઈએ અને આમાં પણ ક ઓટી એ તો શેર કરવાની આવતી જ નથી
બિલકુલ આપડે વસ્તી ગણતરી છે ને એ આપણા આખા દેશ ના વિકાસ માટેનો એક એક મોટો એય ઉત્સવ છે. જેમ કે કારણ કે છે ને એના આધારે આપડણે આગામી વસ્તીની નીતિઓ કિ થશે પછી આપણને એવું એવી ખબર પડે કે પેલા કેટલી વસ્તી હતી ને અત્યારે કેટલી વસ્તી હે ને આગળ હવે કેટલી વર્ષથી થઈ શકે. એ પણ સાથે સાથે આપણને ખબર પડે ને આપડે એને સાવચેત પણ રેવાનું છે.
હા એમાં તો એકદમ સાચી જ છે. આ બહુ સરસ તે મને કામની માહિતી આપી છે. મારા ઘરમાં કોઈ આવશે તો હું પણ આ બધી બાબત નું ધ્યાન રાખીશ અને ખાસ. કરીને તો આ ઓનલાઈન વાળું. ધ્યાન રાખીશ ને એમની પાસે આઈડી કાર્ડ પણ જોઈ લઈશ કે. કે સરકારી કર્મચારી છે ને કે કોઈ બીજા કોઈ બી હે
હા એ વાત તારી સાચી પણ તને ખબર છે કે આજ કે આ લોકો વસ્તી ગણતરી. અ ડિજિટલ કરવાના છે પછી એના એમ્બુ સેન્ટર. પણ ઈ લોકો એ રાખેલા હે તને ખબર.
ના આ માહિતી તો મારા પાસે નથી. પણ મને ખાલી એટલું ખબર હતું કે આમાં તો કુલ કેટલી વસ્તી થાય હે ને. સ્ત્રી નું પ્રમાણ નક્કી કરવામાં આવે હે ને ઉમર કોની કેટલી હે ને શિક્ષણનું સ્તર કઈ રીતનું હે ને. બધા નો વ્યવસાય કઈ રીતનો હે વ્યવહારની સ્થિતિ કઈ રીતની હે ને. અ ગ્રામ્ય જીવનમાં કેટલો વસવાટ છે અનેને શહેરી વસ્તી માં કેટલો વસવાટ હે બસ મને તો આવી બધી જાણકારી હતી.
આજ કે્યારે હે ને એમને એના એમ્બેસેડર છે ને સુરદર્શન ભટકા. પટનાયક ને હે ને વસ્ત્રી ગણત્રી માટેને રાખવામાં આવેલા હૈ અને એઈ છે ને એક સ્પેશિયલ આર્ટ આર્ટ વાળા એને છે ને રે એના ચિત્રો એના પાસે કલા હૈ. એ રેતી ના હે ને ચિત્રો અદભુત બનાવે હે શિલ્પો અને એને જ આપણને એને છે ને ભારતના વસ્તી ગણતરી ના એમ્બ્યુ ર રાખેલા હૈ પછી એની થીમ પણ છે કે અ જન ભાગીદારી ને જન કલ્યાણ. અને હેને ડિજિટલ વસ્તી ગણતરી. જેમાં આપડે હે ને કઈક મોબાઈલ અને લેપટોપ બતાવવાનું હોય. અને એના રેતી ના શિલ્પોથી એને હેને પ્રકાશિત કરી દે એટલે એઈ રીતે હે ને એને ન્યૂઝ માં બધી રીતે એને બધ સુરદર્શન પટનાયક ને હે ને બતાવવામાં આવ્યા હે. તો હે ને એની આ રીતે એ બધી એની વિગતો હે, તે જોયું નહી હોય જોકે મેં તો હોય ને જોયું. તો એટલે મેં કીધું લઈ હું તને કહું ખરી આ આવેર.
ના મને આટલી બધી તો માહિતી હતી નહ પણ બસ મને એટલી ખબર હતી. કે. આ આનાથી વસ્તી ગણતરી થી શું લાભ થાય એક તો ખાસ કરીને, શાળા આ હોસ્પિટલ રસ્તા અને જાહેર સુવિધા નું કેટલું, આયોજન કરવામાં મદદ મળે એ એક ખબર હતી. અને ખાસ કરીને સરકાર કલ્યાણકારી યોજના અ યોગ્ય રીતે. તે અમલમાં મુૂકવા એમાં સહાય મળે એ એક ખબર હતી. અને બીજી તો એ કે સંશોધન અને આર્થિક યોજના ની નિર્માણ માટે ઉપયોગિક માહિતી મળે. અને ભવિષ્યની વસ્તી અને વિકાસની જરૂરિયાતનો અંદાજ લગાવવામાં મદદ મળે, બસ મને તો આટલી જ જાણકારી હતી.
એવું છે મેં કીધું એટલે જ મેં તને શેર કર્યું લાઈ તને કવ. અને પેલા તો તને ખબર જ છે, કે બે હજર અગિયારમાં આપે વસ્તી ગણતરી થઇ હતી.
હા, મને તો એ વાત યાદ જ છે. પણ આ વખતે હે ને સારું કર્યું તે મને કીધું, હું આ બધી બાબત નું ધ્યાન રાખીશ.
હા, તો ચોક્કસ હે ને ત તારા ફેમિલીમાં ને તારા ઘરે હું પણ બધાને કઈ દઈશ મિત્ર સર્કલમાય કઈ દેવાનું કે, હે ને ઘરે થોડું આમ ચેતવીને રેએ ને ધ્યાન રાખે એમ વસ્તી કે આજ કાર્ય બધાને ખબર જ છે કે વસ્તી ગણતરી છે ને ડિજિટલ રીતે જ થવાની છે. એટલે આપડા ફેમિલી મેમ્બર આપડે તો ઘરે જો કે હોય નઈ એટલે ફેમિલી મેમ્બરને કઈને રાખ પકે તમે આ રીતે આઈડી કાર્ડને એ બધું જોઈ લેવું, અને ચોક્કસપણે આ બધી હે ને માહિ તે આપડે અ જે માંગે ઈ શેર ઈ દેવી કેમ કે ઈ લોકો તો બીજી કઈ માહિતી માંગશે નહી, એટલુ આપડે એને જણાવી દઈશું બરોબર ને
હા, ચોક્કસ. થેન્ક યુ. બાય.
આવજો.